હલો હા તમને અવાજ આવે છે મારો
હા આવેે છે
હમ કેમ છો
એકદમ મજામાં તમે કેમ છો
બસ એકદમ મસ્ત તો આજે મેં તમને યાદ કર્યા કે તમે ખુબ ફરો છો ને તો મને થયું કે તમને અંદાજે હશે કે આપડે દક્ષિણ ભારત બાજુ કઈ બધી જગ્યાઓમાં ફરવું જોઈએ
આપડણે દક્ષિણ ભારત છે એમાં તો બહુ અલગ અલગ જગ્યા છે જેમ જેમ ત્યાં તો આપણે દરિયા કિનારા પણ છે રેગસ્થાન પણ છે પહાડો પણ છે જંગલો છે આપણે અહીિયાયા તો બધું બધું જ આપણને જોવા મળી શકાય એવું છે
તમારા હિસાબ થી અહિયાં કઈ એવી જગ્યા છે જ્યાં આમ બધાને જવું જોઈએ ફરવા આપડે
આપણે જો દક્ષિણમાં આમાં તો આપણે ગોવા આવતું હોય છે એેળમું ખૂબ જ એવી જગ્યા છે જે આપણે દુનિયામાં અલગ અલગ જગ્યાએથી લોકો ફરવા આવતા હોય છે ત્યાં દરિયા કિનારે
હા ગોવા તો એમ કેમનું જ ભૂલાય હવે ત્યાં તો પ્રાાઈવેટ બીચસ છે પબ્લિક બીચિસ છે અને આમ નોર્થ ગોવા સાઉથ ગોવા ત્યાં તો જેટલું બી ફરીએે ને એટલું ઓછું છે એને તો અઠવાડિયું લઈને જવું પડે
હમ ત્યાંનો તો વોટર સ્પોર્ટ્સ હોય છે જે નાઈટ લાઈફ હોય છે એ પણ બહુ ખૂબ જ પ્રસિદ્ધ હોતી હોય છે
હા અને આમ બધા એવું વિચારે કે બધા ફ્રેન્ડસ ને હું જાય ગોવા તો તો બહ મજા આઈ જાય
હા ત્યાં આપણને સાઉથ ગોવામાં છે છે એમાં આપણને જે ડોલ્ફ પિન હોય છે એ પણ આપણને જોવા મળતી હોય છે
હા હ એ તો શમ તો ત્યાં બહુ જોવા અને ત્યાંનું ક્યુઝિન પણ બહુ જુદું છે આપડા કળ કારણ કે એ પોર્ચુગીઝ થી ઇન્સ્પાયર્ડ છે ને તો ત્યાં બહુ જુદા જુદા ક્યુઝિન જોવા મળે આપણને
હા ને કેટલું તો ત્યાં જે બધું બિલ્ડિંગોને બધું હોય એ પણ આપણને જે પોર્ટ્યુગીઝ હોય એમાં એમ આપણને ઝલક દેખાતી જ હોય છે
હા એ તો ત્યાં આપણને એમનું આમ એકદમ જોવા મળે જ છે ત્યાંનું એ જુદું જ પડે એવું કહીએ ને તો પણ ચાલે
હ હ અને પછી એના જોડે જોડે હું જુમતો રાજસ્થાન એક અ ખુબ જ સારી જગ્યા છે, ફરવા જાવા માટે ત્યાં એવી બો ઘણી જગ્યાઓ છે, જ્યાં આપણે ફરી શક
ત્યાં તો આમ પહાડો ના બધું બો બધું છે, કે આમ યાદ કરીએ ને ત આપણને ઉદયપુર યાદ આવે રાજા પછી જયપુર યાદ આવે આબુ યાદ આવે બધું વસ્તુ ત્યાં ફરવા જેવું તો ખુબ છે.
હા આપડે જે ઉદયપુર છે, તો આપણે સિટી ઓફ લેક્સ કહેવામાં આ વે છે, ત્યાં આપણે અ ફતેસાગર લેક છે, લેક પિચોરા છે, એના વ ચે આપણે એના આજુબાજુ જે આખું સિટી છે, બનેલું છે.
હ એ તો છે, અને જયપુર ને તો આપણે પિંક સિટી કહીય છે, ને એ તો એના જે મહેલો છે, એના માટે એટલું ફેમસ છે.
હ તયાંનો જ આપણે હવા મહેલ છે, એ બધું જે છે, એ બો ખૂબ જ ફેમસ છે.
હ અને ત્યાં તો અત્યારે જવાઈ કરીને એક સ્પોટ બી છે, જ્યાં આગળ અત્યારે બધા બો સેલિબ્રિટીસ બી ફરવા જાય છે.
હ એ સફારી માટે અત્યારે ફેમસ થઈ રહ્યું છે, ત્યાં તો
હ એવું મેં પણ સાંભળ્યું છે, અને આમ તમે આમ ગુજરાતમાં જુઓ તો કઈ ફરવા જવાય વધારે
ગુજરાતમાં જો ને આપણે કચ્છ બાજુ તો ખાસ કરીને જવું જ જોઈએ
હ વ્હાઈટ રન ઓફ કચ તો જવું જ જોઈએ ને એ પણ જાન્યુઆરીમાં રણોત્સવ હોય ને ત્યારે એ સમયમાં જવું ને એ બો સુંદર સમય છે, ત્યાં જવા માટે
હ ત્યાં બધું જે એમની જે કલ્ચરલ પફોર્મન્સ હોય હાજી પેલો આપણે જે કેમલ રાઈડ હોય એને જે આપણને આમ એક આમ અરીસા જેવું લાગે ને ત્યાંનું રણ
હમ હમ. હા એ તો છે, ને તમને પાછળનું ખબર છે, કેવું કેમ દેખાય છે, રણ
એ જે પાણી અને જે અ જે સોલ્ટ હોય છે, ને એના લીધે એવું દેખાતું હોય છે.
હ હ. એ તો છે, જે ત્યાં બો વર્ષો પહેલા જે પેલું દરિયો હતો એ જતો રહ્યો હતો ત્યાં મી ઠું રહી ગયું છે, ને એવું વાર્તાઓ છે, ને બધી
હ.
હ અને બીજું આમ જોવા જઈએ તો આમ અમદાવાદ ને બધે કેવું કે તમાર ફરાય ની પણ આમ ત્યાં ખાવા પીવાનુંને આમ મેટ્રો સિટી લાઈક બધું બો છે.
હા આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો એ તો આપણે ભૂલી જ ના શકાય. કે સૌથી મોટું જે સ્ટેચ્યુ છે, આપણેે એ બનાયલું છે, ગુજરાતમાં
હ અને ત્યાં આજુબાજુ પણ બધું બો શીખવા જેવું ને જોવા જેવું છે. અને એરિયા એટલો સરસ છે, ને કે આમ પહાડો છે, આજુબાજુને એમ કેવું કે ત્યાં બોટનિકલ ગાર્ડન્સ છે, ઝુ છે, તો કેવું કે આમ ફરવા માટે બી બો છે, ને ત્યાં બધા રિસોર્ટ બી બો છે, રહેવા માટે તો આમ પબ્લિકનું આકર્ષણ બો આમ થાય ત્યા
હમ ગીર ઉપર તમે શું કેશો? હ
હા એ તો ના જ ભૂલાય ને ગીરમાં તો આપણને લાયન જ યાદ આવે ગીર કોઈ બોલે તો તો
હા હા પછી જોડે જોડે આપણે સોમનાથ છે, ત્યાં પણ ઘણા લોકો જતા હોય છે..
હા સોમનાથ તો બો આમ શાંતિ વાળી જગ્યા હોય ને એવું લાગે કે આમ ત્યાં જએ ને તે એકદમ મગજ શાંત થઇ જાય આપડું આમ
હમ્મ એને જોડે જોડે આપડે સાપુતારા હોય એ આપણા ગુજરાતનું એક જ માત્ર આપણું હિલ સ્ટેશન છે.
હા, સાપુતારા તો ખુબ આમ સુંદર જગ્યા છે આમ જોવા જઈએ ને તો તો આમ જેવું આમ પહાડો પર ચાલતા હ જતા હોઈએ. અને આમ ત્યાં પહોંચવાનો રસ્તો પણ એટલો સુંદર છે કે આપડે આમ જઈએ ને તો પહાડો ની વચ્ચે થી જઈએ. એકદમ લીલું હામ આમ લીલું છમ હોય એ તો સરસ દેખાય.
હા અને આપડે ગુજરાત માંથી ઘણા લોકો જે છે આવું કે છે તો હોય છે તો આવુ પણ જતા જ હોય છે અમને બહુ નજીક પડતું હોય છે.
હ આબું કેવું કેમ આપડે અહીંયાથી જાય ને ગુજરાત માંથી તો ફિક્સ જ હોય કે અંબાજી જાય ને અંબાજી થી આબુ જાય ને આ બુ તો નક્કી લેક છે જ આપડે બધાને ફરવા માટે.
હમ્મ, બાકી આપડે જે દીવ દમન છે એ બી એક દરિયા કિનારે આપે છે તે જે બતા જતા હોય છે.
હા, દીવ દમન તો જવાય જ અને દીવનો દરિયો પણ એટલો જ સુંદર હોય છે.
હા, પછી આપડે જોઈએ તો આપણે મહારાષ્ટ્રમાં બી ઘણી જગ્યાઓ હોત તી હોય છે ફરવા.
હ અહ મહારાષ્ટ્રમાં તો છે જ ને ત્યાં આપડે લોનાવાલા છે ને મા છે રણ છે બધે જવાય.
હા હ ત્યાં જે આમાં ખાસ કરીને જ્યારે વરસાદનો ટાઈમ હોય તાર તો લુનાવેલા છે, ખંડાયેલા છે ત્યાં જે ટ્રે ટ્રેકિંગ છે જે ત્યાંના વોટરફોલ છે તો બધું જોવા જેવું હોતું હોય છે.
હ અહ સાચે એ બધું તો બહુ જોવા જેવું છે એ જે પહાડોથી જાય છે અને જે ત્યાં બ્રિજીસ કનેક્ટ કરે છે એ બધું ખુબ જોઈજ અને આપડે આ બધું છે મહારાષ્ટ્ર આમ તો બહુજ મોટું છે બધું આમ જોવા જઈએ ને તો ત્યાં મુંબઈ ફરવા જઈ ને તો મુંબઈ માં બી આપડે મરીન ડ્રાઈવ છે ત્યાં બેસ નું જે પીસ મળે જુદું છે. પછી ત્યાં મુંબઈમાં પણ બહુ બધા આમ જોવા લાયક છે.
તો હું ત્યાં જુહુ બીચ પર ઘણા લોકો જતા હોય છે ગેટવેે ઓફ ઈન્ડિયા છે આપડે
હા, અને ત્યાં તો એક મુંબઈ બોમ્બે દર્શન કરીને પણ આમ આ છે ને જ્યાં છે ને બધા સેલિબ્રિટીસ ના જે ઘર હોય ને એની ટુઅર બાર થી કરાવે કે અહીંયાનું ઘર આવ્યું અહીયાનું ઘર આવ્યું એવી રીતે.
હમ્મ, મહાબલેશ્વર વિશે તમે શું કેશો?
હ અહ. એ પણ બહુ સુંદર જગ્યા છે એકદમ.
હા અહ ત્યાંની આપડે જે સ્ટ્રોબેરી ફાર્મ્સ હોય છે એ બહુ આમ ફેમસ હોતા હોય છે.
હા અહ અને તમે સુલા વાઇન યાર્ડ વિશે સાંભળ્યું છે એ પણ બહુ ફેમસ છે અત્યાર તો થોયો છે.
હ એક ખાસ સેને એમાં આપડે મહારાષ્ટ્રમાં જોઈએ તો આપડે અજંતા એલોરા કેવસ છે. એ પણ બહુ ખૂબ પ્રખ્યાત છે.
હા એ તો એ તો હિસ્ટ્રી પણ કેટલી બધી છે આમ જોવા જઈએ તો.
હા અહ જે વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ હોય છે યુનેસ્કોના એમાં એનું નામ આવતું હોય છે.
હા અ. અને એવી સાઇટ્સ ને આમ સાચવીને રાખવું એ પણ બહ મોટી વાત છે કારણ કે અત્યારે બધા છે ને બધું વસ્તુઓ બગાડ દે છે હિસ્ટોરિકલ સાઈટ્સ ને બધું. જે આમ સારી રીતે એકદમ રહી છે એટલે બહુ સરસ છે તો.
સાચી વાત છે ને મહારાષ્ટ્ર છે આપણે પછી આપણે રાજસ્થાનમાં. જે આપણે રણની વાત કરીએ તો એ પણ છે જ તહીંયા.
સુ છે ત્યાં.
રેગિસ્તાન.
હા રેગિસ્તાન. એ તો છે જ હ તો રાજસ્થાન જઈએ તો રેગિસ્તાન ના તો ના જ ભૂલાય કે એ બધું તો. ત્યાં જઈએ ને તે એકજ વારમાં રાજસ્થાનમાં આમ આખું ફરી લેવાય કે આમ. દસેક દિવસ તો ગયા હોયએ તો કેવું કે જયપુર ઉદયપૂ. પુર આબુ છે આવા બધી જગ્યાએ જઈએ રેગિસ્તાનમાં જઈએ. એટલે અને ત્યાં તો બધી સેન્ચુરી પણ આય છે ને ત્યાં. એટલે બધું એ પણ જોવા જવાય.
હ જેસલમીર છે ને આના ખાસ ડેઝર્ટ સફારી માટે. બહુ ખૂબ પ્રખ્યાત છે.
હા મેં પણ આવું સાંભળ્યું છે કે એના માટે બહુ પ્રખ્યાત છે.
હા ત્યાં બધું ત્યાં કેમલ પર રાઈડ કરીને ચખું જે સફારી કરાવે ને. તેનું જે જસલમેર ફોર્ટ છે એ બધું ખાસ જોવા જેવું હોય છે.
હા એ તો છે જ આમ જોવા જઈએ ને ઓલમાં આમ ઓલ ઓવર. તો રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ગોવા બધે એટલું બધું ફરવાનું છે આમ જોઈએ તો. કે જુદી જુદી જગ્યાઓ આપડે નીકળીએે ને તો એવું થાય કે. અહિયાં જઈ આવઉ અહિયાં જઈ આવઉ એવી એટલી બધી જગ્યાઓ છે અહિયાં.
હા ત્યાં બધું એક આપણે કિલ્લાઓ જોઈ લીધા. જે આપણે જૂની જે હેરિટેજ સાઇટ્સ હોઈએ. આમ જે ખા ખા મોટી મોટી સિટીઝ બી આઇ ગઈ જેમ કે અમદાવાદ મુંબઈ. તો આપણને આમ બધું જોવા મળી જાય.
હા એ તો છે જ. અને આના પર તો એટલી બધી ચર્ચા કરીએ ને એટલી ઓછી છે પણ ચોક્કસ ફરી એ પર ચર્ચા કરીશું આપડે.
હવ.